નમ
હલો.
હલો, અવાજ આવે છે?
આવે છે અવાજ.
હા.
બોલો બોલો.
બરોબર તો પછ આપડે હા તો આજે આપડે એક ટોપિક સરસ મજા ન છે તો કરીએ તો ટોપિક નું વાત કરી પ્લાસ્ટિક નું તમને પણ ખ્યાલ હશે કે ભાઈ પ્લાસ્ટિકનું. થીક અત્યારે હા હાનિકારક થઈ ગયું છે એટલે પ્લાસ્ટિક નું અત્યારે ખુબ જ બધી જ વસ્તુ અત્યારે તમે જોતા હશો તો પ્લાસ્ટિકની જ બધી વસ્તુ બન બનતી હોય છે અને આપડે પણ અ જીવન જરૂરિયાતમાં પ્લાસ્ટિક નો ઉપયોગ કરતા હોય ને તમે પણ કર. શો પ્લાસ્ટિક નું. ઉપયોગ અને દરેક વ્યક્તિ અત્યારે જ્યાં જો એના નગર પ્લાસ્ટિક પ્લાસ્ટિક પ્લાસ્ટિક જ પડેલું હોય છે એટલે પ્લાસ્ટિકમાં પાછ રીસાયકલ થઈ જાય છે એટલે લોકો વધારે પ્લાસ્ટિક ઉપયોગ કરતા હોય છે. કેમ કે કોઈ વસ્તુ રિસાયકલ થઈ જતી હોય તો ખુબ જ સારું પડે એમ એટલે નવી વસ્તુ પાછી ગમે ત્યાંથી ગોતવી ના પડે એટલે દરેક વસ્તુ પાછી એને વસ્તુ કોઈ ફેંકી દેતું હોય છે તો એ કચરો પાછો આ રિસાયકલ થઈને પાછું એમાંથી કંઈક નવું બનાવતા હોય છે તો શું કેશો એના વિશે તમે પ્લાસ્ટિક વિશે.
પ્લાસ્ટિક તો આપડે યુઝફુલે છે અને હાનિકારક છે બંને રીતે. તે કે જો તમે ઉપયોગ કરતા આવડે તો વધારે યુઝફુલ છે તેનો રિસાય કલ કરીને તમે ફરીથી યુઝ કરી શકો અને જો અમુક પ્લાસ્ટિક ધારો કે મા પોલથીન છે એ બધું માઈક્રો પા પ્લાસ્ટિક છે એ બધું બઉ નુકસાનકારક છે જમીનમાં જે પ્લાસ્ટિક જતું રહે તો જમીન ની ફળદ્રુપતા ઘટાડે ને એવું બધું કરે એમ. તો એમાં તમારે જમીન નું લેવો હોય તો તમે સારી રીતે ના લઈ શકો અને જમીન પ્રદુષિત કરે એ પ્લાસ્ટિક. એ સરકાર બેન અમુક પ્લાસ્ટિક અને અમુક જે આપડે યુઝ કરીયે છીએ રેગ્યુલર જીવનમાં જે યુઝ કર તા હોય એ સારું રાખ્યું છે જે હાનિકારક ન હોયને રિસાયકલ થતું હોય. એ રીતનું છે આ પ્લાસ્ટિક નું.
બરાબર એટલે અમુક વસ્તુ એવી હોય છે કે જે પ્લાસ્ટિક આ નું જે રિસાયકલિંગ થતું હોય છે એ તો જરૂર પ્રમાણે એ પણ કરવું પડતું હોય છે કેમ કે અમુક વસ્ વસ્તુ પછી જેમ કે તમે વાત કરી કે ભાઈ સરકારે બેન કરેલું છે સરકારે બેન કરેલું છે. છતાં પણ લોકો યુઝ કરે છે અને યુઝ કરવાનું મોટું કારણ એ છે કે ભાઈ એ તો સરકારે એમ કહે છે કે આપડે જે પેલી કાપડ ની થેલી આવે છે તમને ખ્યાલ હશે કે ભાઈ કાપડ ની થેલી શેમાંથી બનતી હોય તો કે ભઈ ઝાડું કાપવું પડે તેમાંથી ઘણું બધી મટીરિયલ ભેગું કરીને ઈ થેલી બનતી હોય છે તો હવે ઈ પોસિબલ તો નથી ભાઈ એટલું બધું કાપી ને કરવું તો એના કરતા પછી રીસાયકલ કરીને આ વસ્તુ વાપરવી ને સસ્તી પડે છે એમ. પેલી કાપડ ની ઠેલી લેવા જાવ તો વીસ રૂપિયાની થાય ને પ્લાસ્ટિક નું જબલું લેવા જવો તો આખો જથ્થા બંધ જબલુ તમે વિહા રૂપિયા ને કે જથ્થા બંધ જબલું આવી જાય એટલે લોકો પછી પ્લાસ્ટિક તરફ વળી ગયા છે એટલે એ પ્રકારે આખું થઈ ગયું છે એટલે પ્લાસ્ટિક તો અત્યારે ભાઈ તો યુઝ થવાનું જ છે ને તમે જોતા હશો કે ભાઈ ઘણા લોકો પ્લાસ્ટિક અ રોડ ઉપર કે ગમે ત્યાં નાખીને જતા રહે છે જેના કારણે પછી જમીનમાં એ પ્લાસ્ટિક અ અ જે વિઘટન થવું જોઈએ એ ઝડપથી નથી થતું ને તમે પછી એક વર્ષ પછી તમે અહીંયા ખાડો ગાળો તો અહીંય પ્લાસ્ટિક નીકળેલું જ હોય એટલે એનું પછું વિઘટન નહી શક્ય બહુ ઓછું છે અને બહુ જ વાર લાગી જાય છે કેહેવાય કે દસ પંદર વર્ષ. પછી પ્લાસ્ટિક જમીનમાં ભળતું હોય છે અને ઘણી વાર તમે જોતા હશો તો આપડે ગૌ માતા હોય તો ગૌ માતા પણ ઘણી વાર પ્લાસ્ટિક ખાઈ લેતી હોય છે. તો એટલે પણ આ વસ્તુ બહુ ખોટી થઈ રહી છે એટલે એના ઉપર થોડુંક સરકારે ધ્યાન આપ આપવું જોઈ શું કહેશો તમે.
સરકાર તો ધ્યાન આવે છે પછી જનતા જનતા ને પણ આપડે સમજવું જોઈએ જે પ્લાસ્ટિક નો યુઝ કરવો એ અમુક રીતે કરવો અને અમુક પોલી થીન છે એનો યુઝ ના કરવો જોઈએ ને જ્યાન ત્યાં તમે પ્લાસ્ટિક ના ફેંકવું જોઈએ. એ રીતના થોડુંક આપડી જવાબદારી પણ બને છે પણ અમુક લોકો જાહેર રસ્તા ઉપર ફેંકી દે છે પ્લાસ્ટિક ની કોથળી જબલા અને એના લીધે નુકસાન ઘણા ને થતું હોય છે. એ રીતનું છે સરકાર એની તરફથી તો પ્રયાસ કરતી જ હોય છે. આપડે પણ થોડોક સહભાગી એમાં જ દેવો જોઈએ ફાળો આપડે
બિલકુલ બિલકુલ તમે જેમ વાત વાત કરી કે ભાઈ જનતા એ પણ થોડું ઘણવામાં સપોર્ટ કરવો જોઈએ કેમ કે દરેક માનવી કઈક ને કઈક પોતાની આદ્ય શક્તિ પ્રમાણે પોતે કંઈક ને એવી વસ્તુ પોતે માનવી જ બનાવે છે. જેને માનવીજ પછી એ વસ્તુનો સામનો કરી અને માનવીજ એ વસ્તુને ભોગવતો હોય છે એટલે એ વસ્તુ પણ ત્યારે ખુબ જ વાયરલ થઈ ગઈ છે એટલે ઈ વસ્તુ તો પોતે જાતે જ કોઈ વ્યક્તિ સમજશે તો આ તો વસ્તુ કેવી છે કે ભાઈ પોત તેથી જ શરૂઆત કરવી પડે કેમ કે પોતાથીની શરૂઆત નહી થાય તો પછી બીજો કોઈ વ્યક્તિ માનવાનું છે નહી અને બીજા કોઈ વ્યક્તિને આપણે આપડે પ્લાસ્ટિક યુઝ કરતા હોય ને એ સામે વાળા વ્યક્તિને એમ ક કે ભ પ્લાસ્ટિક યુઝ ના કરવું જોઈએ તો એ પછી આપડી એક ગેર સમજ કેવાય અને ના સમજી કહેવાય એટલે એ પ્રકારનું પછી આપણેે પણ થોડુંક સમજવું જોઈએ અને હ આગળ વધવું જોઈએ એટલે એ પ્રકારે આખું પ્લાસ્ટિક નો યુઝ હોય. તો પણ પ્લાસ્ટિક આપણેે વાપરવું જોઈએ એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ આટલું બધું પણ ના વાપરવું જોઈએ જેનાથી બીજાને નુકસાન થાય એ આપણને તો નુકસાન થતું જ હોય છે કોઈક ને ભાગરૂપે. પરંતુ ગૌ ગૌ માતા છે તો એને નુકસાન થાય તો એ વસ્તુ યોગ્ય ના ગણાય એટલે એ વસ્તુ ખુબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવુંતું હોય છે શું કેશો તમે એના ઉપર
હા એ તો આપડે જો જરૂરિયાત મુજબ પ્લાસ્ટિક નો યુઝ કરવો જોઈએ અને બિનજરૂરી પ્લાસ્ટ સ્ટિક જ પોલથીનની કોથરી છે એનો ઉપયોગ ટાળવો જોઈ એની જગ્યા આપણે અ કોઈ પણ બીજું વૈકલ્પિક સ્ત્રોત તરીકે કાપડ ની થેલી છે કે પછી બૂઠાની પેલી બુઠ્ઠા ટાઈપ થેલી આવે એનો યુઝ કરવો જોઈએ. તેનાથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકે એને. પ્રાણીઓ ના જીવ પણ જોખમમાં ના
બિલકુલ બિલકુલ એટલે દરેક વસ્તુ પ્લાસ્ટિકની જ હોય એટલે અત્યારે ગમે એ વસ્તુ તો કે ઘર માં હોય બહાર જાઓ કે ગમે ક્યાં જાઓ પ્લાસ પ જોવા મળે એટલે જોવા મળે જ એટલે પ્લાસ્ટિક નો તો આમ તમે જુઓ તો હવે એનો નાશ કરવો બહુ અઘરો થઈ ગયો છે એટલે ધીમે ધીમે હવે પ્લાસ્ટિકને બંધ કરવું પણ ખૂબ જ અઘરું થઈ ગયું છે એટલે એ પ્રકારે પણ હવે આગળ જતા પ્લાસ્ટિક બંધ થાય તો એવી સરકારને અપીલ છે નમ્ર. અપીલ છે કે ભાઈ હવે પ્લાસ્ટિકની જગ્યા. ક એવું કઈક વસ્તુ લાવો કે એમાં કઈક એવી વસ્તુ એડ કરો કે જેનાથી સામે વાળા વ્યક્તિ ને કઈ ક અ ખાય જાય તો એ નુકસાન ના થાય તો એ પ્રકારે દરેક વસ્તુ કરવી પડે છે હા તો એટલે શું કે. તો એમાં બીજું તમારે પ્લાસ્ટિક નો યુઝ કરવો જોઈએ કે ના કરવો જોઈએ
પ્લાસ્ટિક નો યુઝ તો જરૂરત ઉપયોગ કરવું ધ્યાન રાખવાનું કે કોઈને નુકસાન ના થાય એ રીતના રિસાયકલ બને ત્યાં સુધી રિસાયકલ કરવાનું પ્લાસ્ટિકને એ રીતના કરવાનું. પછી પ્લાસ્ટિક ના યુઝ થી આપડે કેને નાળામાં ને ગટરોમાં ને પાછું. એ ફ ફસાઈ જાય તો ગટર નો પ્રોબ્લેમ થાય ને એ બહુ ઈસ્યુ રહે છે. અમુક જગ્યાએ એટલે જ્યાં ત્યાં આપડે ના ફેંકવું જોઈએ પ્લાસ્ટિક
હા બિલકુલ બિલકુલ એટલે દરેક વસ્તુમાં પછી આપડે પણ થોડું ઘણું હા સમજવું પડશે પબ્લિકને કે ભાઈ હવે પ્લાસ્ટિક નો ર યુઝ છે કઈ રીતે પછી પોતે જાતે જ એ વસ્તુને કરવો પડશે એટલે એ વસ્તુ અત્યારે ખૂબ જરૂરી છે અને લોકોને ના સમજી ના કારણે લોકો પછી ગમે ત્યાં પ્લાસ્ટિક ફગવી દેતા હોય છે એટલે એ પ્રકારે ખુબ જ ધ્યાન રાખવું પડે છે એટલે મારું તો એવું માનવું છે કે દરેક વ્યક્તિ એ કંઈક ને કઈક અથાત પ્રયત્ન સાથે એવું અભિયાન મારા મુજબ તો ભાઈ ચલાવવું જોઈએ કે જેનાથી લોકો જાગૃત થાય તો શું કેશો આપડે અભિયાન ચલાવું જોઈએ આના બાબતે
એની માટે શરૂઆત આપડે પોતે જાતે જ કર અને પછી આ આપડા મિત્ર મિત્રો સર્કલ ને આપણે ફેમિલી ને એ લોકોને જાગૃત કર્યા પછી એવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ કે જેનાથી જાગૃતિ આવે લોકોમાં પછી ચળવા અભિયાન એવું શરૂ કરી દેવાનું પ્લાસ્ટિક વિરુદ્ધ ઘણા લોકો એવું કરે છે પ્લાસ્ટિક વિરોધ નું કામ કરે છે પ્લાસ્ટિકને આપડે ત્યાં ત્યાં ફેંકવાથી રોકે છે અમુક લોકોને એ રીતે કરે છે તો એમાં સહભાગી આપડે થવું જોઈએ
હા બરોબર બરોબર એટલે એ પ્રકારે દરેક વ્યક્તિ એ કઈક અથાત પ્રયત્ન સાથે હ આ કાર્યને શરૂ કરવું જોઈએ તો આપડે થોડાક સમયમાં આપડે આ પ્લાસ્ટિક નું જે આયોજન છે આપ સ્ટાર્ટ કરવા જશું તો શું તમે જોડાશો તમે પ્લાસ્ટિક ના અભિયાનમાં
હા જોડાય જ ને આપડે
બિલકુલ બિલકુલ તો આપડે ઘણા બધા મિત્રો ભેગા થઈ ને એક નવી શરૂઆત કરશું જેનાથી લોકો જાગૃત થાયને આવનાર પેઢી સુધે તો એવું કઈક કરશું એમ તો એ પ્રકારે છે તો શું કેશો એમાં અભિયાનમાં આપડે શું શું નવું કરવા કરવું જોઈએ હેલો હા બોલો બોલો
કુસ શા કોલેજમાં રાખવાના કે જે પ્લાસ્ટિક વિરોધી નું કામ કરતા હોય એ ચેપ્ટર મૂકવાના પાઠ્યપુસ્તક મૂકી દેવાનું એવું કમ્પલસરી સબ્જેક્ટ હોવો જ જોઈએ પર્યાવરણને લગતો હોય છે પ્લાસ્ટિક ત વિરુદ્ધ હોય એ રીતના પ્લાસ્ટિક નો યુઝ કઈ રીતના કરવો ને એ રીતના એ બધું સમજાવવું જોઈએ પછી આપડે અ યુવા પેઢીમાં જાગૃત કરવાનું આપડે અ ત્યા ટોળું ભેગું થઈને અભિયાન કરવાનું એ રીતના લોકોને સમજાવવાના, પ્લાસ્ટિક આ રીતને નુકસાન કરે છે.
બરાબર તો પાછા મળીશું આપડે એક નવા ટોપિક સાથે ભાઈ. ચાલો મળીએ પાછા એક નવા ટોપિક સાથે.
ઓકે ઓકે.